હેલો હા કેમ છો.
હા મજામાં. તમે કેમ છો.
હા. હું પણ મજામાં જ છું.
હમ.
બોલો ને.
મહત્ત્વ આ વિષય પર વિસ્તારથી વાત કરવાનું છે.
વાહ આ તો ખૂબ જ સરસ આ અને જીવન માટે જરૂરી વિષય છે કારણ કે વ્યક્તિ તેનું જીવન ઘણી હદ સુધી એની આદતો પર આધારી હોય છે.
હા સાચું છે. આદત ના નાની વસ્તુ લાગે પણ એ રોજ રોજ. જીવનમાં અસર કરે છે સારી આદતો જીવનને સુરક્ષિત. વ્યવસ્થિત અને સફળ બનાવે છે.
હા એકદમ. કોઈ વ્યક્તિની પહેચાન ફક્ત એના શબ્દોથી નહીં. પણ એની આદતો સ્વભાવ વર્તન અને દિનચર્યાથી પણ થાય છે.
હમ સારી વાત. આ સારી આદત શું છે પહેલા તો એક. સમજાવો કે સારી આદત એટલે એટલે છે
સારી આદરતટલે એવી રોજિંદા વર્ત વર્તન શૈલી જે આપ આપણા શરીર મન સ્વભાવ અભ્યાસ કામ અને સંબંધો માટે તે લાભદાયક હોય જેમ કે વેળ ઊઠવું સ્વચ્છતા રાખવું સાચી બોલવું વડીલોની આદર કરવો સમયનો સદુઉપયોગ કરવો નિયમિત અભ્યાસ કરવો સ્વસ્થ્ય આહાર લેવ વ્યાયામ કરવો બચત કરવી નમ્રતાથી બોલવું આ બુદ્ધિ સારી આદતો છે
હમ વાહ એતની સારી આદત આદત કેવલ એક તો વસ્તુ નથી પણ જીવનની ઘણું બાજુઓ સાથે જોડયેલી છે
હા આદત વ્યક્તિના ચરિત્રને આકાર આપે છે.
આ તોો તો જીવનને કેવી રીતે અસર કરે આો આ તોો તો જીવનને કેવી રીતે અ અ અસર કરે છે.
જો વ્યક્તિ સારી આદતો અપનાવે તો એનો દિવસ વ્યવસ્થિત જાતું હોય છે. એનું સ્વાસ્થ્ય સારું રહે છે અભ્યાસ અથવા કામમાં ધ્યાન રહે છે. સંબંધો સારા રહે છે અને એ જીવનમાં આગળ વધધવા લાયક બન છે.
અને ખરાબ આદતો હોય છે.
તો ઉલટ અસર થાય. આળસ ગંદગી સમય બરબાદ ખરાબ સ્વાસ્થ્ય અભ્યાસમાં કમજોરી પૈસાની બરબાદી સંબંધોની તનાવ આ બધ આવી શકે શ
હમ એટલે આ તો તો જીવન બનાવી પણ શકીએ અને બિગાડી પણ શકીએ બિલકુલ
હા બિલકુલ સમય પર ઉઠવાની આદત
ચાલ હવે એક એક સારી આદત વિશે વાત કરીએ પહેલી આદત વહેલા ઉઠવાની આદત એ શા માટે જરૂરી જ છે.
હા વહેલા ઉઠવાયથી દિવસ સારો શરૂ થાય છે. સવા સવારનો સમય શંત તાજગી ભરોવાની ઉપયોગી હોય છે. વહેલા ઉઠનાર વ્યક્તિના વ્યાયામ પ્રાર્થના અભ્યાસ ઘરકામ અથવા પ્લાનિંગ માટે વધારે સમય મળે છે.
હમ હા જે લોકો માંડુ ઉઠે છે ને. એ લોકોનું ઘણી વાર ઉતાવળ થાય કામો લેટ થાય અને દિવસ અવ્યવસ્થિત જતા હોય છે.
હા એકદમ સવર્નિસાચ શરઆત આખા દિવસ પર અસર કરે છે
સ્વચધાન્ય આદ બીજી મહત્વની આદત સ્વચ્છતા એ વિશે શું કહીશ
હા સ્વચ્છતા સ્વાસ્થ્ય અને સભ્ય જીવનનો આધાર છે રોજ નવું સાફ કપડા પહેરવા ઘર સાફ રાખવું હાથ ધોવું ન કાપવા આસપાસ સફાઈ રાખવી આ બધું ખૂબ જરૂરી છે.
હા સ્વચ્છતા થી રોગ થી પણ બચી શકાય છે
હા અને સ્વચ્છ વ્યક્તિ જોવામાં સારા લાગે છે આના પ્રતિ લોકોમાં સમાન પણ વધે છે.
હ સમય પાડવાની આદત સમય પાડવાની આદત કેટલી મહત્વની છે
ખુબ મહત્વની છે. જે વ્યક્તિ સમય પર કામ કરે છે એ વિશ્વસનીય બને છે સ્કૂલ ઓફિસ મીટિંગ કામ અપોઈન્ટમેન્ટ બધી જગે સમય પાળવાની જરૂરી છે.
હા હા વ કામ પૂર્ણ કરના વ્યક તિ પર લોકો ભરોસો રાખે છે
હા એકદમ સમય પાળવું એટલે બીજાના સમયનો પણ આદર કરવો.
હમ સાચું બોલવું એ પણ એક સારી આદત છે
હા
હા સૌથી સુંદર આ
હા સૌથી સુંદર આદતોમાંથી એક છે સત્ય બોલનાર વ્યક્તિ પર વિશ્વાસ રાખી શકાય જૂઢ બોલવાની આદત ધીરે ધીરે સંબંધોને કમજોર બનવાય છે
હા ક્યારેક નાનો જૂઠ પણ પાછળ ઘણી મુશ્કેલ પેદા કરી છે
બિલકુલ સત્ય પ્રમાણિકતા અને વિશ્વાસ આ બધા સારા સ્વભાવનો આધાર છે
હમ વડીલો નો આધાર કરવાની આદત શા માટે જરૂરી
કારણ કે સંસ્કારનો ભાગ છે માતા પિતા શિક્ષક વડીલો અનુભવ વાળા લોકો એનો આદર કરવો એ આપની સભ્યતા બતાવે છે
હા આદર થી બોલવું નમ્રતા રાખવું એની વાત સાંભળવાની આ બધું વ્યક્તિને સંસ્કારી બનાવે છે
હા અને જ્યા આદર હોય ત્યા પ્રેમ અને સમજન પણ વધી
સાચી વાત છે નિયમિત અભ્યાસ અને મહેનત વિદ્યાર્થીની માટે ક કઈ આદતો સૌથી જરૂરી જ છે
હા વિદ્યાર્થીઓ માટે નિયમિત અભ્યાસ ધ્યાનથી સમય પર હોમોંરર્ક કરવું પ્રશ્ન પૂછવાની આદત પુસ્તક વાંચવું આળસ ન કરવો આ બધી આદતો વિદ્યાર્થીની જીવનમાં ખૂબ જરૂરી છે
હા પરીક્ષા નજીક આવે ત્યારે એકદમ અભ્યાસ કર કરતા રોજ થોડો થોડો અભ્યાસ વધારે સારો
હા એકદમ નિયમિતતા સફળતાનું રહસ્ય છે
હમ વાંચવાની આદત શા માટે મહત્વની છે
વાચવાનીથી જ્ઞાન વધે છે ભાષા સુધરે છે વિચાર શક્તિ તિ વધે છે અને વ્યક્તિની સમાજ ઊંડી બને છે પુસ્તક સમાચાર પ્રેરણાદાયક ક્લે જીવન ચિત્ર જીવનચરિત્ર આ બધું જીવનને સમૃદ્ધ બનાવે છે ને
મોબાઈલ પર કેવલ સમય બીતવાવાના કરતા રોજ થોડું વાંચવું ખુબ સારી વિચાર છે
હા વાચન મનને પણ શાંતિ આપે છે
સ્વસ્છતા સારી આદતોમાં ખાવા પીવાની આદત પણ આવે છે
હા ખૂબ મહત્ત્વની સમય પર ભોજન કરવું પૌષ્ટિક આહાર લેવો ખૂબ તેલ મસાલો વાળું અને જંક ફૂડ ઓજુ ખાવું ફલ શાકભાજી લેવી પાણી ખૂબ પીવું આ સારી આદતો સવાસ્થ માટે જરૂરી છે
હવાની અસર
હા બરોબર ના એકદમ શરીર સાચવું હોય તો ખોરાક સાચો હોના જરૂરી છે
વ્યાયામ સારી આદતો
આદત જરૂર રોજ ચાલુ યોગ કરું હલકી એક્સરસાઇઝ કરવી આ શરીરને સ્વસ્થ સ્ફૂર્તિવાન અને મજબૂત બનાવે છે
હમ હા રો વધારે
આા એક્સરસાઇઝ કેવલ શરીર માટે નહીં મન માટે પણ ખૂબ સારું છે
કરવાની બાબતમાં યાદ-
હા બચત કરવાની આદત કમાઈ માંથી થોડો ભાગ બચાવે ફિઝુલ ખર્ચ ટાળવો બજેટ રાખવો આ બધું ખૂબ જરૂરી છે.
એટલું સમજદારી
આને નાની ઉમ્રતી બચત શિકવા વા આવે તો ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી બને
હમ. બોલવાની આ વ્યક્તિ છે.
હા નમ્રતા થી બોલવો ગુસ્સો આછું કરવો સામે વાલે વચ્ચેને આદત રાખવી આ બધા ખુબ સારા ગુણ છે.
ગમે છે.
હા એકદમ શબ્દામાં શક્તિ હોય છે એક સંબંધી બનાવી પણ શકે. અને તોડી પણ શકે. હે ના સારસ બાથે બાત છે નાં.
જમા આદત છે.
આ દૂસરે કાલમે કોલ મે બાત કર કરેગે ના